આવે છે?
હા. આયો અવાજ આયો.
હા તો હવે આપડે
હલો.
ફરવા વિશેની હો વિષેની વાત કરીએ બરાબર.
હા. તો હું તને એ પણ કેવાની જ હતી કે ચાલો આપડે પિક્ચર જોવા જઈએ હવે. નવું આયું હોય તો જોતા આઈએ પીક્ચર એક દિવસમાં ગોઠવી એ કીધું.
આ દસ બુન તમને શું ગમે છે વધારે? હિંદી પિક્ચર? કે પછી ગુજરાતી કે ઇંગ્લિશ પિક્ચર કે શું ગમે છે? એમ.
મને ગુજરાતી પણ ગમે ને હિન્દી પણ ગમે બેયતે બસ. બેય ભાષાઓનું પિક્ચર ગમે મને હિન્દી, ગુજરાતી.
અને આમ બધાથીન મેચ્યોર હોય છે. ઘરે હા વધારે ઇન્ટરેસ્ટ થાય છે પછી બારે જઈને મંગાવું વધારે ગમે તમને?
આમ જોવા જઈને તો બાર પણ વધારે ગમે મને. કારણ કે છોકરા બધાને લઈન જઈએ પરિવાર સાથે એવા પિક્ચર જોવા જવા ના કે બારે જઈએ ને ફરવાનું એક થઈ જાય અને ફર બધું ભેગું થઈ જાય પિક્ચર જોવાનું થઈ જાય ને છોકરાને ફરવાનું પન થઈ જાય. પણ સાલું એક ખર્ચો પણ વધી જાય. આમ ઘર બેઠા પિક્ચર જોઈએ એ તો ખર્ચો નથી થતો, ટીવીમાં. અને ઘરે જ હોય નાસ્તો બનાયને.
હા. કોઈ પણ સારું એવું પિક્ચર આવે કે મુવી આવે. તો પેલા બધા, મારે જતા. પ નાસ્તો વાસ્તો કરતા અને. કોઈ પણ ગાર્ડન વધ એનામાં ફરતા એવું બધું કરતા. હવે તોઈને એટલો બો ઇન્ટરેસ્ટ નથી રહ્યો, તમારે શું કેવું છે આના વિશે?
હા તે સાચું કીધું એ પણ સારું, સાચું કીધું તે. તો પેલા મજા આવતી એમ કે બારેક ફરવાનું પણ થઈ જતું ને મન ફ્રેશ પણ થઈ જતું એ વખત. તે આપડણે. ઘરમાં ઘરમાં કંટાળ્યો તો બાર જઈએટલે પિક્ચર જોઈ નાસ્તો બાસ્તો કરીને ગાર્ડમાં ફરતા હોઈએ એટ મજા આવી જાય હવે પછ ઘર ઘરમાં હોય. તે કંટાળો આવે પણ આમ જોવે તો સારું ઘરમાં આપી પિક્ચર જોતા હોઈએ.
એમ પાછું વધારે તો અમારે હ અમારા એરિયામાં એટલા હતા ને હ હને. એ બધા એને અંદર થઇ ગયા. કારણ કે હવે તો આવતું જ નથી કોઈ, અને ખાલી પડ્યા હોય બધા ને અત્યારે ું છે પોતાના ઘરે ને એલઈડી ને એવું બધું હોય છે. તો બધા એની અંદર જ જોઈ લેતા હશે, અને એવો કોઈના જોડે ટાઈમ પણ નથી હોતો. કાર કે, કોઈ પણ બિઝનેસ કરતા હોય કે નોકરી કરતા હોય તો એમાં વચચી વાચી જયારે ટાઈમ મળતો હોય તો બધા, જોતા હોય. તો લોકો બારે જઈને ફરવાનું ઓ શું પસંદ કરતા હોવે. અને બધા ઘરેને બેઠા બેઠા જ બધા. જડ જોવાગે પછી સ્ર્ જોવાગે. સોશિયલ મીડિયા માં એટલું બધ વધી ગયું છે. તો એનામાં આખો દિવસ, ટાઈમ મસંગ કરતા હોય છે.
અમે જો ને સાંભળ સાંભળતું તો અમે ગયા હતા ને બાર થિયેટર નું પિક્ચર જોવા. તો કોઈ અંદર વસ્તી જ નહી કોઈ માણસો જ નહી અમુક દસ થી પંદર જ માણસો જા. તો બીજા બધા કંટાળો આવે જયારે વસ્તીઓ હોય તો જ મજા આવે આપડે પીચર જોવાનું. તો માણસો ભીડ હોય ને તો જ આમ તો ખાયલી ખાઈલી હોય તો એમ થાય આટલા જ છે એમ. તો મજા નથી આવતી ત્યારે તો ત્યાંથી બંધ જ કરી દીધું પિક્ચર જોવાનું બહાર જવાનું.
હા એ તો વાત સાચી જમ તો એવું પણ હતું જે મસ્તી ફૂલ મરેલું હોય ને. તો બધા આવાજ કરે કોઈ પણ એવા થઈ ન હોય. બધા અવાજ કરે જોર જોરથી એને. તો બ મજા આવતા હોય તો આખું ખાલી પડ્યું હો જવાની ભાઈ છા ના થાય, એ આપડે એકલા એકલા જ બેઠા બેઠા જોતા હોય એવું લાગે. જો આપડે ઉંમર જઈને જોવું એના કરતા ઘરે જ બેઠા બેઠા જોવું સારું ને.
હા. તમે એવું હવે એવું જ કરી ઘરે બેઠા જોઈએ જ્યારે ટાઈમ મળે ત્યારે જોઈ લઈએ પિક્ચર. એ આપડે બારે જણ ટાઈમ પણ ના બગડે કઈ નઈ ઘરનું કામ પણ થાય ને પિક્ચર પણ જોવાય ઘર બેઠા. અનેને છોકરાઓને પણ નાસ્તો પણ આપે જે આપવોય આપે બનાવીને આપી દેવાનો હોય.
પેલા બધા એમ વિચારતા, કે જો આપડે જશું ને બારે મૂવી જોવા કેવું ક કરવા. તો બધા પરિવાર સાથે ભેગા થઈને જશું. તો આપડે બહાર જઈને આવી રીતે સમોસા હોય કે દા દાબેલી હોય પાઉં ભાજી એ બધું ખાતા અને એ બધું સાથે બધા ભેગા મળી ને કરતા. અને એનાથી શું આપડું કોઈ પણ એવા શું ધારો કે સંડે હોય તો એના આ બધું કરતા મજા આવતી. કારણ કે આપડે આમ કામ કરતા બાળકો મળતા હોય. કંટાળેલા હોય થાક પણ ઓછો થઈ જાય અને હવે તો આમ બધું ઓછું થતું જાય છે.
હમ્મ તે સાચું કીધું બિલકુલ. હવે એવું રહ્યું જ નથી હવે જયારે જઈએ તો થિયેટર ખાલી ને ખાલીય બજાર પણ જતા હોય ને તો એમ થાય કોઈ માણસો જ નથી થયેટર પેલા તો લાઈન લાગતી આપે ટિકિટો માટે તો આમ. ક્યાંહીંને ભીડ હોય એટલી બધી હોય ને કે આજુ બાજુ ખબર પડે કે આ ક્યા થેયેટર થેયેટર છે એમ દૂર થી પણ આપને ખબર પડી જાય એમ. કોઈ જા અજાણીયામાં ગામ ગયો હોય ને તો પણ ખબર પડી કે અહ્યા થિએટર આવ્યુ. હવે તો ખબર જ નથી પડતો થિયેટર ક્યાં છે એ પણ આપડે શોધવા પડે. કઈ જગ્યા પરે.
હા એતો વાત સાચી જ છે ન. અને હવે તો એટલી બી મ મ મજા પણ નથી. નથી આવતી જે રીતે પેલા આવતી મજા કારણ કે. પેલા આમ બધું આખું અલગ જ હતું એનું જીવનમાં હવે તો. હવે તો ફરવા જવાની મજા આવે બધાને એને એમ જ ફરવા જ જઈએ. પેલા બધા હે ને આવું બધું કરતા. પોતાના ગામની અંદર બગીચા હોય એમાં ફરવા જતા અને આવી રીતે મૂવી જોવા જતા હવે બધાને ફરવાની ઈચ્છા થતી હોય પોતાના સાધનો હોય એટલે બધા.
હમ્મ.
ના જાયક અઠવાણ મળતી હોય તો જન ફરી આવે તો પણ મજા આવી જાય એમ.
હા એ મજા જ આવે ન ફરવા જવાની મજા આવે સુગરમાં અમારે જેવા શું હોત. તે ડિસન કંટાળો આવે ઘરમાં આખો દિવસ જ. આમ બહાર ગયા હો તો મજા આવે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ ગયા થોડોક આપડો.
ફરવાની પણ હવે એટલું બધું થઈ ગયું છે ને. પેલા તો એટલું ફરવાનું એટલું બધું હતું નઇ. હવે ફરવાના સ્થળો પણ વધી ગયા એના વિશે શું કેવું તમારે?
જો ફરવાનું સ્થ એ તો એટલા જ છે પણ પેલા શું સ્થ અ. કોઈના જોડે ગાડીઓ નથી પોત પોતાની. હવે ઘરો ઘરો ઘર પોતાની ગાડીઓ થઈ ગઈ પેલા બસમાં જવું પડતું. આવતા સાધનોમાં. એટલે ટાઈમ નતો હોવે તો પોતાનું સાધન ઘર આંગણે હોય તો ચાલો નીકળ નીકળી જઈએ રવિવારના કે ગમે ત્યારે જવું હોય ત્યારે નીકળી જઈએ. એટલે હવે ફરવાનું વધારે થઈ ગયું હોય.
અને આ ફરવા પેલા જતા ને બધા મર્યા સાથે. એ લાઇનમાં બધું પણ આપડ એ એ એ ચારવું પડતું કે ખર્ચો બી કેટલો થસે ને એ બધું અને અત્યારે તો કોઈ વિચારતું જ નથી અહીં પૈસાની બી સગવડો જેટલી બધી થઈ ગઈ છે ને બધાને જે તરત જ કે આપણને વસ્તુ ખરીદી હોય ક્યાં પણ જવું હોય તો ત્યારે તો બધા નીકળી જતા હોય, ત્ યારે તો ફરવા જ જતા એટલે, અ નાસ્તો કે બધું સાથે લઈને જતા. ફરતા તેવું કેવ કરતા નથી બધા બારે જ ખાન ભસન કરતા અને નિસેસ જ દેવું.
હા. હ શું ઘરે શું બનાવીને કંટાળતા હોય બધા કે લેડીસોને ના ચો આજ બારનું ખાઈએ. તો ફરવા જાય એટલે એમ થાય કે બારનું ખાતા આવીએ ને
સારું લાગે એમ, કે કઈક નવ જૂનું લાગે થોડું કામ. એટલા માટે બધા. બારનું વધારે પસંદ કરે અવે નાના બાળકોને બધું એવું જ છે ઘરનું ભાવતું નથી હવે એકલા પડીતા હોય કે નાસ્તા તો બારના હોય લારીઓના કે પાણી પૂરી કે એવું બધું ખાવાની ઈચ્છા થતી હોય પિસ્તા પાસ્તા બધા નૂડલ્સને બધા.
અને પહેલા જ પાછું એવું પણ હતું કે બધા આખો દિવસ હમ હું કેવાય. હ ફરતા ને બધું કરતા બધા લોકો બેજા જે વાતો કરતા ને એ બધું કરતા. જયારે પણ જેમ રાજા હોય કેવું હોય, બધા જ લોકો આખો દેશ મોબાઈલ માં જ હોય છે, તેના વિશે શું કેવું હોય? એના કારણે ફરવા પણ લાગી.
હવે શું ભાઈ જો, મોબાઈલ જોવે એટલે કે ટાઈમ ક્યાં જાય એ ખબર જ નથી હોતી. કલાકો ક્યાં નીકળી જાય એમ આખો દિવસ બેસાડો બાઈઈને તો એને ખબર જ ના હોય કે હ આ દિવસ પૂરો થયો હવે.
એટલું બધું મોબાઈલમાં આવતું હોય એટલે શું કરે માથું ઊંચું કરવાનો ટાઈમ જ નથી હોતો એમને. પેલા તો એવું હતું જ નઈ મોબાઈલ નતા એટલે એ લોકો ટાઈમ જતો નઈ.
હા એ તો વાત સાચી જ છે ને, એને હસુંમનેલા તુન ગ મધુ વધધમ કરતાક બઘા. જય હી જોય કે બું કરતા હોય. કે આજ તો કરો તરત જ આપડે બધા ફેમિલી સાથે જતા, અ જ બધા એકલા એકલા હોય. અ એલે એલે ફરી પણ આવે નાસ્તો પણ કરી આવે. અને હવે બધું નથી રહ્યું પેલા જેવું.
હમ.
હા તો શું ટાઈમ જ નથી હોતો કોઈના જોડે એટલે શું કરે પેલા તો બધા ટાઈમ હોય કે કાઢે. કે ના ચાલો આપડે નાસ્તો ભેગા કરતા હોઈએ તો મજાશે એ આપડ વાતો થઈ જશે હવે તો એવું નથી હ મબર આપ વાતો થઈ જતી હોય એટલે પછી ભેગું થવાનું આવતું જ નથી ને.
અને હવે પાછા ઓપ્શન વધારે છે ને બહાર ફરવ તાર એટલું બધું ક હતું એ નહ, ખાલી દકાાન ન હોય થોડી ઘણી અને એમ જ ફરવાનું. અ ત કેવું હોય કે મોટા મોટા મોલ થઇ ગયા છે. તો એની અંદર પણ ફરવાનું હોય છે. અને મોલની અંદર બાળકો માટે. હમ જેમ ભનાલા બધી અલગ અલગ હોય છે, તો એમાં પણ ફરી જગાય. પણ હવે લોકો એને બાળકો મોબાઈલ સિવાય બીજે ક્યાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા. અને વિસે સુ કેવું હૈ- -
હ તે સાચું કીધું બિલકુલ તો એના વિશે તો શું- - કવું તને મને જ કઈ ખબર નથી પડતી કે હવે- - એટલે બધા છોકરાઓ પેલા થઈ ગયા ને હવે તો મોબાઈલ મોબાઈલ- -
જે- - આજે બધા મોન બધા હતા ને એટલે બધા ફેમિલી સાથે ભેગા જ હતા. કારણ કે હવેધી એકલા એકલા જાય ને પછી એને એકલા એકલા ફરી ફરીને આવી જાય- - અને ફ્રેન્ડ ને બધુંઆર થઇ ગયું છે પેલા એટલું બધું વાતું નહિ પ- - હ એનું મા તો ઓછું હતું અને ફેમેલી મા આધાર હતું. એ લોકો માારે મધમ ફલન પસંદ કરતા- - ત્યારે બધા ફ્રેન્ડ સાથે ફરવાનું પસંદ કરતા હોય એવું પણ- - થઈ ગયું છે હવે.
હા પરિવાર સાથે ગમતું નથી ને કોઈને હવે હ- - હોય ને લઈ જતા નથી હવે નાના ના જતા હોય બધા ફ્રેન્ડ સર્કલ બધા- - ના પેલા તો બધા મોટા હંગાથે જતા બધા નાના મોટા બધા સૌ સાથે જતા ફરવા- - એટલે મજા આવતી ને હવે બધા એકલા એકલા નાના હોય બધા હવે એટલે શું આવે.
અને બસ કોઈ ન નિશ્વાસ પણ ના આવેને બધા એકલા હોય એ મસ્તી કરતા હોયને- - બ ફોન ને બધુ થઈ ગયું સેલ્ફી લેતા હો- - અને બધા સાંભળ્યું છે સમાચચારને બધે કે બધા પડી જતા હોય- - હમ નદીઓની અંદર એક્સિડન્ટ થતા હોય આવું બધું પણ થતું હોય છે. તો આ બધું થોડું ધ્યાન પણ એમને રાખવું જોઈએને
હા એ રાખવું પડે પણ ટીવીમાં કેટલું બધું બતાવે તો નથી સમજતા બધા તો એ રોજને રોજ એમ તો પડતા સમાચારમાં જોઈએ કે હા આ અચ્છા કે આ માણસ પડી ગયો સેલ્ફી લેતા હોય. તો ઘરવાળાની એની ચિંતા જ નથી હોતી એ લોકો લોકોને કે મારે ઘરવાળાને શું થશે મા બાપ ન શું થશે કે છોકરાઓ ન શું થશે કઈ વિચારતા જ નથી કે આવી ખીણ જેવી વસ્તુ જગ્યા પર જવાતું હશે કે આવી સેલ્ફી લેવાતી હશે.
હા એજ ને એ બ સમજતા નથી. ઓકે ચલો બાય
હા